શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ. રામ રામ, હા બસ મજામાં હો. તમે કેમ છો?
હ હું પણ મજામા.
હમ.
ચલો આજે અ કસરત અને યોગા જે આપણા શરીરમાં, અ કેટલા મહત્વના છે. આપણા બાળકો માટે કેટલા મહત્વના છે એના વિશે આપણે ચર્ચા કરીશું.
ચોક્કસ ચોક્કસ. ખુબ સરસ વિષય છે આ આપડો. હા તો શું કસરત અને,
કસરત કસરત કરવું કેટલું જરૂરી છે તમારા વિશે શું અ આપડે અ તમે શું કહેશો એના વિશે.
હા કસરત અને યોગા. આમ જોઈ તો વધારે એમાં કઈ ફરક નથી પણ અ બંનેનું એક જ છે કે આપણું શરીર છે એ એનાથી ફિટ રહે છે એટલે આપણે જોઈ તો કસરત અને યોગ બેઉંનું મહત્ર મહત્વ એકદમ સરખું જ છે અને બે આપણે કરવા જોઈએ કસરત છે એ આપણા શરીર છે એણે આપણને સ્વસ્થ રાખે છે. અને યોગા છે એ પ એ આપણા અંદર અંદરનું જે શરીર છે એને સ્વસ્થ રાખે છે એટલે કસરત હું હા કસરત શું છે કે એ આપણને સક્રિય રાખવા માટે આપણને એ જે શારીરિક પ્રવૃત્તિ આપણે કરીએ એને કસરત કહીએ છીએ. અને યોગા છે ઈ આપડે જે શ્વાસો શ્વાસની ક્રિયા એને જે આપણે કરીએ છીએ એને આપણે યોગા કહીએ છીએ.
સાચી વાત છે. ને સાચી રીતે કસરત કરવી જ જોઈએ યોગા પણ કરવા જોઈએ. કે સવાર વહેલા ઉઠીને સૌથી પહેલા આપડે આપણું શરીરને સાચવવું જોઈએ. જેથી આપણે દોરડા કુદવા, ચાલવા જવું- કમસે કમ એક કલાક તો ચાલવું જ જોઈએ આખા દિવસમાં કારણ કે નહિતર બેઠાડું જીવન થઈ જાય તો આગળ જતા આપણને ડાયબિટીસ, બીપી જેવા રોગો થવાની શક્યતા વધારે રહે છે એટલે આપડે આપડું શરીર સાચવીએ તો આપડે આપણા પરિવાર શરીર સાચવી સાચવી શકીએ છીએ.
હા એટલે જે આપણેે કસરત ને યોગા ને એવું બધું કરીએ ને એટલે આપણે શું થાય કે એક તો આપણા સક્રિય રહીએ પછી આપણે એ કસરત કરવામાં કેવું દોડવાનું હોય, ચાલવાનું હોય સાયકલ ચલાવાની ની હોય પછી જીમમાં જઈને વર્કઆઉટ કરીએ આ બધાએક કસરત કરવું એ બધું આપડે કેવું જીમ અને એ બધું આપણું કસરત કહેવાય છે. અને કસરત આપણે જો નિયમિત કરીએ એટલે આપડા હાડકા અને સ્નાયુ હે મજબૂત બને તો એ આપણે ખુબ જરૂરી છે અત્યારે
અને આપણામાં રોગ પ્રતિકારક શક્તિઓ પણ વધે છે. આપણેે ખુદ જ આપણને રોગ અ થઈ જાય તો આપડે ખુદ જ ખાટલામાં પડી જઈએ તો આપડે આપણા બાળકોને સાચવી નથી શક એટલે બધાથી પેલા આપડે આપડુ આપડુ શરીર સાચવવું જોઈએ જેથી આપડે બધાને સારી રીતે અવે જેમ કે આત્યારે છોકરાઓને શરદી આ વાતાવરણ બદલાય છે એટલે શરદી ખાંસી બધું થાય છે. જો આપડે જેવી રીતે ખાટલામાં પડ્યા ઓય તો આપડે છોકરાઓનું કેવી તે ધ્યાન રાખવું? એટલે આપડે પણ અ પોતાનુંય ધ્યાન રાખ વું પડે ને આપડે તો એક આ સ્ત્રી અ સ્ત્રી તો આખા પરિવારને જોઈને ચાલતી હોય છે. એટલે એ પ્રમાણે આપડે બધી જ આપણેે સવારે ઉઠીને પેલ્લે કસરત કરવી જોઈએ, યોગા કરવા જોઈએ, જેથી આપણું શરીર છે ને ખૂબ જ આત્મ પ, આત્મવિશ્વાસ થી અ પાવરફુલ થઈ જાય છે અને આપણને સારી શું ઊંઘ આવે, તો પણ આપણેે સવારે સારા વિચાર આવે અ જેથી આપડે કસરત અને યોગા હંમેશા કરતા રહેવું જોઈએ.
હાં, યોગ છે એ આપણે શું શરીરને, મનને, આત્માને એને જોડતી આપે એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે એટલે યોગમાં આપણે શું કરીએ? આસન કરીએ છીએ, પ્રાણાયામ કરીએ, ધ્યાન કરીએ અટલે ઈ એક હું છે કે ખાલી આપણું શારીરિક કસરત નથી પણ મનની પણ કસરત છે અટલે એનાથી આપ પણું મન છે ઈ એકદમ શાંત થઈ જય છે, અ ધ્યાન ને પ્રાયણાય પ્રાણાયામ, હં, એવું બધું કરીએ ને એટલે આપ પણને જે ચિંતા હોય, તણાવ હોય ઈ બધું આપને હળવું થઈ જય
હા, દૂર થઈ જઈ આપડે એનાથી એટલે આપણને ખુબ જ શા શાંતિ અનુભવીએ આપડે
હા, આપડે જે સવારમાં પ્રાણાયામ કરી
એજ પ્રમાણમાં આપણે કસરત ને બધું કર્યું હોય એટલે એજ રીતે આપણેે આપણો આહાર પણ સારો લીધો હોય સં તુલિત આહાર લીધો હોય તો આપણા શરીરને વધારે અસર કરે છે કસરતને એઉ પણ આપણે જે કસરત જીમમાં જઈએ અને પીઝા બર્ગર ખાયા રાખ એ તો એનો કોઈ મતલબ જ નથી એટલે આપણે લીલા શાકભાજી ફળ ફ્રૂટ દૂધ બધુંય આપણે એવું જ આહાર લેવો જોઈએ કે જેથી આપણે એ કસરત નો ફાયદો પણ થય
હાં, એટલે કસરત ના જો આપણે દોડીએ છીએ, ચાલીએ છીએ, તો એ આપણા હૃદયને સ્વસ્થ રાખે આપણું હૃદય છે, જયારે આપણે દોડીએ ને ચાલીયે, ત્યારે એકદમ વધારે પડતો આમ અમ કામ કરે, એટલે એક સ્વસ્થ રે એ પછી આપણું વજનેય નિયંત્રિત રીયે અ, કસરત કરીએ એટલે આપણી જે વધારાની ચરબી હોય એ ઘટે લે આપણું શરીર ફિટ રે અને જો વજન નિયંત્રિત હશે તો જ આપણે સારુ કામ કરી શકે જો પછી ચરબી ને વજન ને બધું વધી જાય તો આપણે અ બરાબર કામ ન કરી શકીએ, ને જાત જાતના રોગો છે એ આપણને થાય છે અ મેદસ્વીતા આવે, બે ડાયાબિટીસ અ પછી આ અ ક કોલેસ્ટ્રોલ આ તે એવા બધ્ધા ઘણા બધા રોગ આવી શકે
હા, ને સાચી વાત છે, અત્યારે ત્રીસ અ ત્રીસ વરસ થાય એનાથી ઉપર આ બધા, બધુ ચાલુ થઈ જાય છે એટલે આપડે અ વિટામિન ડી અને અ સ્ત્રીઓય તો વિટામિન ડી અને બી ટ્વેલની ગોળીઓ તો ખાવી જ પડે છે તો એના કરતા વધારે આ પડે કસરત ને એના પર વધારે ધ્યાન દે તો આવી ગોળીઓ ખાવી ન પડે
હાં, રોગ પ્રતિકારક શક્તિ આપણી વધી જાય ને! કારણકે કસરત કરીયે એટલે આપડે બીમારી હોય એ દૂર થઈ જાય, આપણું શરીર છે એમાં અઈ રોગપ્રતિકારક શક્તિ વધી જાય એટલે એ સારું પડે ઊંઘ પણ આપને સારી આવે જો કસરત કરીએ એટલે આપણને ઊંઘ પણ સારી આવે એટલે એ એનાથી આપણે પછી હું માનસિક તણાવ પણ ઓછો થઈ જાય. એટલે આમ કસરતના ઘણા બધા ફાયદા છે.
અને અત્યારે અત્યારના બાળક કો જે છે એ આવી કસરતને એવું બધું પહેલેથી જ કરતા હોય યોગા અત્યારે તો એટલા બધા યોગામાં ને એમાં પણ છોકરાઓ આગળ વધી ગયા છે આ એવા આખા ગોળ મટોડે આમ અ ગોળ-ગોળ ફરતાં હોય છે આપણને જ એવું થાય કે આ રબર છે ક કે શું છે એટલે એવી રીતે એક અ બધાય અત્યારે યોગામાં ને એમાં પણ આગળ વધવા માટેનો ઘણો ચાન્સ છે. અને એના લીધે એ લોકોની યાદશક્તિ વધે છે, અભ્યાસમાં વધારે ધ્યાન દઈ શકે છે. એટલે છોકરાઓને પણ આપણે પહેલેથી યોગા અને કસરતમાં અ ધ્યાન દોરવું જોઈએ.
હા અને હવે આપણે જોઈએ છીએ કે અ શાળાઓમાં પણ બાળકોને કેવું યોગાનો એક અ સબ્જ એક વિષય જ આવે છે ને એનો એક ક એક પીરિયડ આવે છે કે જેમાં એ લોકો પેલો જ હોય છે સવારમાં જો સ્કૂલ હોય તો પેલો જ જ પીરિયડ કેવો હોય યોગાનો હોય. તો એમાં એ લોકોને યોગા કરાવે એટલે એ લોકોને એકાગ્રતા વધે. વિદ્યાર્થીઓ માટે તો એકાગ્રતા ખૂબ જરૂરી છે. અને એનું મન પણ શાંત રે પછી આસનો આસન કરે જે આપણે આસન કરીએ છીએ બધા તો એને લીધે એનું જે શરીર છે એ આખું ફ્લેક્સિબલ થઈ જાય. બધા તમે જોજો બધા છોકરાઓ આસન કર તા હોય તો ફટફટ કરતા એના અંગો બધા જ વળતાં હોય છે. અને એને જો હા.
જે આપડા નથી હવે વળતાં.
હા, આપડે તો પેલેથી કરેલા હોય તો થાય. અને શ્વાસ શ્વાસોશ્વાસ ની ક્રિયા પણ શું પ્રાણાયામથી ફેફસાની કાર્યક્ષમતાય વધે છે. શ્વાસોશ્વાસ વધે એ મે મોટાભાગે એ શ્વાસ ને જ કસરત હોય છે યોગા એટલે તો એ પણ સરસ થાય છે અને હૃદયે છે એ પણ મજબૂત બને. અને માનસિક સંતુલન પણ જળવાય, ગુસ્સો છોકરાઓમાં અત્યારે ગુસ્સો બહુ જોવા મળે છે. પછી સ્ટ્રેસ જોવા મળે ઘણી વખત આમ નેગેટિવ બધાં વિચારો કરતાં હોય છે છોકરાઓ આજકાલના તો એ બધું યોગાથી દૂર થઈ જાય છે.
સાચી વાત છે. અને જેમ આપણે યોગા કરીએ ને કસરત કરીએ એ પ્રમાણે આપણે આપણા શરીર માટે પાણી પણ એટલું જ પીવું જોઈએ. કમસે કમ પાંચ લીટર પાણી તો પીવું જ જોઈએ જેથી આપણેે એ કસરત અને એ યોગાનો ફાયદો વધારે થાય. તો જ આપણું વજન નિયંત્રિત થઈ જાય અ કસરત ખાલી કરીએ ને કંઈ ખાવા પીવામાં ધ્યાન નો આપીએ તો પણ આપણું શરીરમાં જલ્દી એનું પરિણામ નથી મળતું.
અને આપણે આજે હમણાં જોઈએ છીએ કે આજના લોકો હુ, કે આપણા છોકરાઓ બાળકો શું કલાકો સુધી મોબાઈલમાં અને કમ્પ્યુટર હામે બેસી રીએ છે તો એના કારણે હુ થઈ જાય કે આ કમરના દુખાવા થાય, ગળાના દુખાવા થાય, થાક લાગે તો એના કરતા જો એ થોડોક સમય કસરત ને યોગ માટે કાઢે તો એને આ ઘણો બધો ફાયદો થઈ જાય ઘણા લોકો તો કોમ્પ્યુટર ઉપર બેસી ર્યાછે તો એને કમર નો કેટલો બધો દુખાવ થાય છે ઘણા લોકો તો વાંક
દુખાવો થઈ ગયો છે.
તો હા એટલે આપણે યોગ અને જો કસરત એ લોકો કરે કે એવ નિયમ બનાવે કે ચાલો ભાઈ આપડણે એક કલાક તો યોગ ને કસરત કરવા જ છે. તો એને ઈ બધો પ્રોબ્લેમ નથી આવતો પછી
સાચી વાત છે. એટલે આ આજે આજે છેલ્લે હું એજ કેવા માંગીશ કે સ્વાસ્થ્ય થી મોટું કોઈ ધન નથી. એટલે આપડે હંમેશા અત્યારે એવો આપડે સંકલ્પ લેવો જોઈએ કે કસરત સવાર વેલા ઉઠીનેું કસરત કરીશ અ સારું સારું એવો આહાર લઈશ અને યોગા કરીશ જેથી મારુ જીવન સ્વસ્થ રહે અને મારું પરિવાર નું જીવન પણ હુ, આગળ જતા સ્વસ્થ રાખી શકો
હા બહુ સરસ વાત કરી ર તમે એ સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. એટલે આજે આ સરસ મજાના ટોપિક સાથે તમારી સાથે વાત કરવાની ખુબ મજા આઈવી તો આપડે પાછા ફરી પાછા મળીએ બીજા ટોપિક ઉપર બરાબર, ચાલો હા આવજો.
હા આવજુ,